હલોલો હેલો
કેમ છો
શું મજામાં છો તમે કેમ છો
હું પણ મજામાં છું આજે હું તારી સાથે સમયના મહત્વ વિશે વાત કરવા માંગતી હતી
બઉુ સારું ટોપિક છે સમય તો આપડા જીવનની સૌથી કિંમતી વસ્તુ છે
બિલકુલ પૈસા ગુમાવીએ તો ફરી મળી શકે પણ ગુમાવેલું સમય ક્યારેય પાછું નથી આવતું
સાચી વાત કહી એટલા માટે દરેક વ્યક્તિ વ્યક્તિએ પોતાના સમય યોગ્ય રીતે વાપરવો જોઈએ
હમ હું જોયું છું કે ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ અને સોશિયલ મીડિયામાં ઘણું સમય બગાડે છે
હા અને પછી એક્ઝામ નજદીક આવે ત્યારે ટેન્શનમાં આવી જાય છે
હમ જો રોજ થોડું થોડો અભ્યાસ કરીએ તો અંતિમ સમયે વધુ પ્રેશર નથી આવતું
હા સમયનું મેનેજમેન્ટસલતા સફળતા માટે ખૂબ જરૂરી છે
હમ સાચું કહ્યું તારી રોજની રૂટીન કેવી હોય છે
હ સવારે વહેલી ઉઠું છું એક્સરસાઇઝ કરું છું અને પછી અભ્યાસ માટે સમય નક્કી કરું છું
બઉ સરસ હું પણ હવે ટાઈમટેબલ બનાવવાની કોશિશ કરી રહી છું
ટાઈમટેબલ થી દર હરેક કામ સમયસર થાય છે અને ઉતા ઉતા ઉતાવળ પણ નથી થતી
હમ અને કેટલાક લોકો કહે છે કે તેમની પાસે સમય નથી
હા વાસ્તવમાં બધા પાસે ચોવીસ કલાક જ હોય છે ફરક એટલો છે કે કોણ તેને કેવી રીતે વાપરે છે
હા તું સાચું કહ્યું આ વાત મને ખુબ ગમે છે
હા સમયની કદર કરાનાર લોકો જીવનમાં આગળ વધે છે
અને જો લોકો સમય બગાડે છે તો પછી પચતાવા સિવાય કઈ નથી કરી શકતા
સાચું કહ્યું એટલા માટે આપણે દરેક દિવસનો ઉપયોગ કંઈક નવું શીખવા માટે કરવો જોઈએ
હમ સાચું કહ્યું વાત પૂરી કરતા પેલા હું એક બીજી વાત કેવા ગીશ
હા જરૂર શું વાત છે
સમયનું મહત્ત્વ ફક્ત અભ્યાસમાં જ નથી પણ સંબંધોમાં પણ ખૂબ હોય છે
ઈ કેવી રીતે
જો આપણે આપના પરિવાર અને મિત્રો માટે સમય ના કાઢીએ તો સંબંધો ધીમે ધીમે નબળા પડી જાય છે
હા આ વાત તો બિલકુલ સાચી છે આજકાલ બધા પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે એકબીજા સાથે વાત કરવાનો સમય પણ નથી હોતો
હમ અને પછી લોકો એકલા પણ અનુભવે છે.
હા મને લાગે છે કે રોજ ઓછામાં ઓછું થોડું સમય પરિવાર સાથે પણ પસાર કરવો જોઈએ.
બિલકુલ આથી પ્રેમ અને સમજણ બંને વધે.
હા સમયનું મેનેજમેન્ટ કરવા માટે તું શું સલાહ આપીશ મને.
પેલા તો દિવસના કામની લિસ્ટ બનાવી જોઈએ.
અ મતલબ ટુ ટ લિસ્ટ જેવું ને
હા પેલા મહત્વપૂર્ણ કામ પૂરા કરવા જોઈએ અને પછી બીજા કામ
આથી સમય પણ બચે. બચે અને કામ પણ સારી રીતે થાય.
હા અને મોબાઈલનો ઉપયોગ પણ મર્યાદિત કરવો જોઈએ
હ હું પણ આ આદત સુધારવાની કોશિશ કરી રહી છુ.
હમ આપણે ઘણી વાર મોબાઈલ ચેક કરતા કરતા ઘણા કલાકો બગાડી દઈએ છીએ.
સાચી વાત કેટલી વાર તો ખબર પણ નથી પડતી કે કેટલો સમય પસાર થઈ ગયો.
હમ એટલા માટે ડિસિપ્લિન પણ જરૂર છે.
હમ ડિસિપ્લિન અને સમય બંને એકબીજા સાથે જોડાયેલા છે.
હમ જો વ્યક્તિ ડિસિપ્લિન હોય તો સમય નું પણ ધ્યાન રાખે છે.
હ અ તારી કોઈ એવી ઘટના છે જેમાં સમયનું મહત્વ સમજાયું હોય તને
હા એક વખત હું એક્ઝામ પેલા અભ્યાસને ટાળતી હતી.
પછી શું થયું?
પછી એક્ઝામ નજીક આવી ગઈ અને મને ઘણી ઉતાવળ થઈ ત્યારે સમજાયું કે સમય પર કામ કરવું કેટલું જરૂરી છે.
હા અને પછી રિઝલ્ટ કેવું આવ્યું તારું
રિઝલ્ટ સારું તો આવ પણ જો હું પેલાથી તૈયારી કરત તો વધુ સારું આવી શકત.
આ અનુભવ માંથી ઘણું શીખવા મળે છે.
હમ બિલકુલ ભૂલો પણ ઘણી વાર સારા શિક્ષક બની જાય છે.
હા સમય સાથે અનુભવ પણ વધે છે.
હા અને અનુભવથી નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે.
હા ઘણી વાર લોકો કહે છે કાલથી શરૂ કરીશ
અને એ કાલ ઘણી વાર ક્યારેય નથી આવતો.
આ વાત તો મારા પર પણ લાગુ પડે છે.
હા હ મારા પણ પણ પણ હવે હું કામને ટાળવાની આદત ઓછી કરી રહી છું.
હા સારું કર્યું પ્રોકાસ્ટિનેશન ઘણા લોકોની સમસ્યા છે.
હા અને તેના કારણે તણાવ પણ વધે છે. હલો. હલો. હમ હમ.